ઓ
હેલોવ કેમ છો?
કેમ છો મજામાં છો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
કેતા હતા
બસ કશું નથી ઘરનું બધું કામ
હા આપણે લેડીઝોને તો જ્યાદા હો જ ચિંતા જતાય છે કે કામ ક કામ પૂરો થાય ગયયો કે નથી થાય ગયું?
હા તો હોય છે ને ઘરનું કામ તો ક્યારે પૂરું ના થાય એટલે? હા અને બાળકોની રજા હોય ને તો તો પૂરા દિવસ કામ એળ જાય
હમ. સવાર માં ઉઠો નહ એટલે ઉઠતા નહ કામ ની ચિંતાતા જતાવે છે- એટલેરા દિનની કામ ની ચિંતા જતાવે છે.
સારી અને શહેરોમાં પણ એવું છે કે વો એવું બનાવો ગાામવા માટે એવું બનાવો ગામોમાં પણ સુબહ સુબહ સવારે સવારે એક ટાઈમ બનાાય ગામોમાં પણ બાળકોને ખાવા પીવા માટે એ બનાવાનું જદા હોય છે ને તો સમય નીકળે એમને ખબર નથી પડત
આા તો વાત સારી ક બેન તમને કે ગામમાં અને શહેરમાં બઉ ફરક છે રેન સેન માટેને એટલે ખાન પાાન માટે એટલે અરે બધું છે એજ મા બહુ ફરક લાગે છે એમ
હા હોય તો અને આજના સમયમાં શહેરો શહેરો દેશના વિકાસનુંું કેન્દ્ર બન્યું છે અહી આધુનિક ટેકનોલોજી માટે ઈમારત તો શૈક્ષણિક સંસ્થા અસ્પતાલો અને રોજગારની અનેક તકો મળે છે એટલે ઘણા લોકો ગાવ છોડીને શહેર તરફ જતા હોય કેમ કે શહેર મે શહેરમાં બધા માણસોને રોજગાર મળે છે અને રેવારી ભણવાની અને ડોક્ટરની અસ્પતાલની બધી સુવિધા મળે છે અને દેખો જોવામાં આવે છે ને કે અમુક અમુક ગામો એવી પણ સુવિધા હ નથી હોતી
હા આ તો સાચું કયું બેન તમને કે આજના શહેરી જીવન જોવ ને તો એટલે આજના આધુનિક જુગમાં તો શહેરી જીવન પ્રગતિ વિકાસ ને નવી ટેકનોલોજી ને નું પ્રતિક બની ગયું છે કે કેમ કે મોટા શહેરો દેશની અર્થવ્યવસ્થા અને શ ઉદ્યોગ અને વિજ્ઞાન ના કેન્દ્ર છે દેશ ના લાખો લોકો સારું શિક્ષણ રોજગારને અને ઉજ્જવલ ભવિષ્ય માટે શહેરો તરફ આવે છે
સાચી વાત
શહેરોમાં તો
સાચી અને શહેરી જીવન ઝડપી ગતિ વાળું જીવન છે સવારથી સાંજ સુધી લોકો પોતાના કામમાં આટલા વ્યસ્ત રહે છે કે સમયનું મહત્ત્વર શહેરમાં ખૂબ સમજાય છે એક એક મિનિટનોો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે
હા સાચી કેવી વાત કે શહેરમાં તો જીવન ઘણું ઝડપી છે કે આ સમય નું ખુબ મહત્વ છે કે સવાર થી ને રાત સુધી લોકો પોતાના કામમાં વ્યવસાયને અભ્યાસ માં વ રહે છે ની તો શહેર ના તો રાસ્તા પણ સતત વાહનો દોડતા હોય જે બાજારોમાં હાલચલ ચલપલ હોય છે અને એ જીવન તો ક્યારેક ગમતું જ નથી
સાચી વાત કઈ અને આજના આ સમયમાં શહેરો દેશના વિકાસનું કેન્દ્ર બન્યો છે કઈ આધુનિક ટેકનોલોજી માટે ઇમારત ઉદ્યોગ શૈક્ષણિક સંા અસ્પતાલો અને રોજગારની અનેક તકો મળે છે એટલે ઘણા લોકો ગાં છોડીને શહેર તરફ જતા હોય છે
હા સાચી વાત છે આ તો બેમ કે શહેરમાં તો શિક્ષણની ઉ ઉત્કૃષ વ્યવસ્થ અછા વ્યવસ્થા છે હા ઈ નામાંકિત શાલાાઓ ને કોલેજો ને અને યુન. યુનિવર્સિટીઓ લાઈબ્રેરી રિસર્ચ સેન્ટર હોય છે ને. તને. તેમ તો વિદ્યાર્થીને તો નવી ટેકનોલોજી અને આધુનિક. જ્ઞાન મેલવાની સગડ વધુ મળે છે. અને. એમ એમને એમને કે વિદ્યાર્થી આગળ વધે ની તો આપણો દેશ પણ આગળ વધે છે. એટલે જ તો ક્ષેત્રમાં પણ શર આગળ છે. કે આધુનિક અસ્પતાલ ને અનુભવી ડોક્ટર ને અત્યંત આધુનિક મશીન હોયઈ મશીન થી ગંભીર બીમારીનોો ઉપ ઉપચાર સહજ બની ગયો છે. કે આપાત કલીન સેવા પણ ઝડપી મળે છે.
સાચી વાત અને શહેરમાં ઉદ્યોગ વેપાર બેંક આઈટી કંપની મોલ હોસ્ટ હોલ અનેક વ્યવસાય ઉભો છે. રોજગારની ખૂબ. રોજગારની તક ખૂબ હોય છે. મહેનત કગાર વ્યક્તિ શ માં ઓળખ વધી વધી શકે છે. આગળ વધી શકે છે. હ.
હમને શમાં શહેરમાં તો ઉદ્યોગો ને કારખાનાઓ ને આઈટી. કંપની ને બેંક અને. મોલ ને હોટેલ ને અનેક વ્યવસાય હોતા હતા. હોવાથી રોજગારની ઘણી તકો મળે છે ને મહેહનત વ્યહેતિ પોતાની. પ્રતભાથી નહ જીવનમાં કે છે. ને એટલે જોવ નહી, તો શહેરમાં તો મનોરંજન માટે પણ શહેરમાં ઘણી સુવિધાઓ છે. ગાર્ડન છે. મોલ ને સિનેમા. મને પોર્ટ ક્લબને પુસ્તક મેલવા અને સા સાતિક કાર્ય કાર્યક્રમો લોકો ના જીવન ના રંગીન બનાવે છે.
સારું. પરંતુ શહેરી જીવનમાં અમુક ગેરફાયદા પણ છે, વાહનો ની ભીડ ટ્રાફિક જામ વાયુ પ્રદૂષણ ધ્વનિ પ્રદુષણ અને તનાવ. શહેરની માટેટી મોટી સમસ્યા છે. શરમાં લોકો પાસે પૈસા. તો હોય છે. પણ એકબીજા માટે સમય ગણો ઓછો હોય છે ક્યારેક કે પડોશી પણ એકબીજાના ઓળખતા નથી
હા, બેન આ તો વાત સાચી કઈ કે જી. માં ઘેરાયદા પણ ઓછછ. કે ટ્રાફિક જામ વાયુ પ્રદુષણ ધ્વન પ્રદુષણ ને. મોંઘવાળરી તો ના. અને એને સમયની કમી શર ની મુખ્ય સમસ્યાઓ છે. ઘણી વાર તો લોકો પાસે પૈસા તો સાચી વાત કઈ તમને કે ઘણી વાર. લોકો પાસે પૈસા તો હોય. પણ પરિવાર સાથે સમય પચાર કરવાની કરવાની તક નથી મળતી.
હા, સાચી વાત અને. અને શહેર હા સાચું કહ્યુ અને શહેરમાં જીવન ખર્ચ પર ખુબ વધારે હોય છે. ઘરભાડું વીજળી પાણી અને રોજી ના વસ્તુઓ મોંધી હોવાથી સામાન્ય પરિવારને આર્થિક તકલીફ પડે છે.
હા હા સાચી વાત કઈ તમને કે આ તો હું પણ જો જોઉં છુ. કે અ શહેરમાં તો ખર્ચ પણ ખુબ વધારે હોય છે ઘરને ને દવા અને પરિવહનને અને રોજબરોજની વસ્તુ. વસ્તુઓ માટે, વધારે પૈસા ખર્ચ કરવો પડે છે. આ કારણે તો ઘણા પરિવારો થી આર્થિક દબાવ અનુભવતા હોય છે. આજ આજે તો સરકાર સ્માર્ટ સિટી યોજના દ્વારા શહેરો ને વધારે સ્વચ્છ હરિયાળ અને સુરક્ષિત ને અને આધુનિક બનવાના પ્રયત્ન કરી રહે છે. કેમ કેમ કે ડિજિટલ સેવા અને મેટ્રો ને સાર્વજનિક પરીવહન અને સ્વચ્છતા અભિયાન અને હરિયાલી વધારવા પણ વિશેષ ધ્યાન આપ આપવામાં આવી રહી છે.
સાચી વાત અને આજે સ્માર્ટ સિટી યોજના દ્વારા સર શહેરોને વધારે સ્વચ્છ સુરક્ષિત અને આધુનિક બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સ્વચ્છતા હરિયાળી સાર્વજનિક પરિવહન અને ડિજિટલ સેવા
સાચુ કયો તમને. કે શહેરમાં તો રહેતી વખતે આપની પણ જવાબદારી છે. કે આપને ટ્રાફિક નિયમો નું પાલન કરવું. સ્વચ્છતા રાખવી, અને વૃક્ષ વાવા ને પાણી અને વીજળી બચાવવી. અને પર્યાવરણનું રક્ષક કરવું જોઈએ.
સાચી વાત.
આમ તો આટલું જ કઈ કે સરસ પ્રગતિ નું પ્રતીક છે, ને શીષ તેની ઓળખણ છે. તો અચ્છા શહેર હોકે નહી. સાર થાય છે ની તો એ એમને હરિયાલી એ હરિયાળુ શહેર કહેવાય છે. ને એ જે તો સુખી જીવનનો આધાર છે કે કેમ કે શહેર સરસ થાય નહી તો આ લોકો ના જીવન બી બહુ સરસ થાય છે.
સાચું અને સ